હા હલો જય શ્રી કૃષ્ણ કેમ છે?
બસ મજા તમને કેમ છે?
બસ મજા હો જો આ એટલો વરસાદ જાયમો છે કે વાત નહી. કાલ થી એટલો વરસાદ આવે છે ને કે એ આ બધે પાણી પાણી થઈ ગયું છે.
હમ સાચી વાત છે ઈસ્ટ વેસ્ટ જવા માટે પણ અત્યારે કોઈ ઓપ્શન નથી બધા ગરનાડા ફૂલ થઈ ગયા છે. હવે જવા આવવા માટે અત્યારે જીવન જરૂરિયાત વસ્ત વસ્તુઓ શાકભાજી દૂધ એની ગાડીઓ પણ અટવાયેલી છે.
હા એ એજ ને સાચી વાત છે આપણે અ આપડે એમાંય આપડે તો બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે ગરનાળા બંધ થ- - થઈ ગયા છે બધા રસ્તા જવાના- - પાણી પાણી થઈ ગયા છે તો જે લોકો ઈસ્ટમાં રે- - છે એ લોકોને વેસ્ટમાં જવાની તકલીફ છે નોકરી ધંધા એ જવા માટે- - અ આ જે રસ્તાઓ છે એ પાણીથી ભરાઈ ગયા છે તો હવે- - એ લોકોને બહુ મુશ્કેલી પડે છે. ને આ સાચી વાત છે દૂધ ને એવું આપણ- - ને મળતું નથી હમણાં તો એટલો વરસાદ પડેલો છે હમણાં તો- -
હમ સાચી વાત છે. અત્યારે તો આગળ પાછળ દૂધ છે શાકભાજી છે એ રાખવું જ પડશે- - કેમકે વરસાદ એટલો બધો છે ને કે ગાડીઓ આવે ન આવે એવું છે.
હા તો એજ ને એટલે આને એટલ- - અ બાળકોને જોય ને સ્કૂલમાં ક્યાં બધે છુ્ટી જ આપી દીધી છે.
હા બે દિવસ થી છુટ્ટી આપી દીધી છે કાલે ભી- - કાલે બી રજા હતી આજે બી છુ્ટી જ છે. એટલે અત્યારે અત્યારે વેધર એટલું બધું- - આમ ઇન્દ્ર રાજા એટલા બધા મહેરબાન થઈ ગયા છે ને કે- -
મન મૂકીને વરસે છે.
હા જો બો પણ એને રાહ જોડે એવી કે પેલા આવ- - આવતો જ નહોતો વરસાદ આપણને એમ થતું હતું કે દુષ્કાળ પડશે કે શું? અને ગરમી એ એટલી જ હતી અને એમાંથી- - આ એટલો થોડો ઘણો વરસાદ આ પહેલાં થોડોક- - થયો ને પછી પાછી ગરમી ચાલુ થઈ ગઈ ને હવે પાછો વરસાદ થયો તો- - હવે એકદમ ઠંડક થઈ ગઈ છે, અને આપણને પાણીની જરૂરિયાત નું થોડુંક. ટેન્શન થઈ ગયુ હતું કે ભાઈ વરસાદ નહીં- - થાય તો પાણીને એનું બધું શું કરશું પણ હવે જો આ આટલો વરસાદ થયો તો હવે એ બધું એમ થાય છે કે ના ના હવે આપણને પાણીનો પ્રોબ્લેમ નહીં થાય.
હા પૂરતો વરસાદ પડી ગયો છે વાંધો નથી એમ.
હા એટલે જયારે હવામાન ચેન્જ થાય ને ત્યારે આપણા જીવન ઉપ ઉપર ઘણી બધી અસર થાય છે. તો આજે ચોમાસાની ઋતુમાં હવે આમ પાણીનેને એ જરૂરી એ છે કે હાલો ખેતી વા ખેડૂતો બહુ ખુશ થઈ ગયા કે હવે અ એમ પાક માટે એના માટે આપણને આપણે ચોમાસા ઉપર જ આધાર હોય છે વરસાદ ઉપર જ તો ખેડૂતો હવે પાક લેશે તો આપણને બધી ચીજ વસ્તુઓ અનાજ છે કઠોળ છે. જે બધું પાક થશે તો આપણને બધી જ જરૂરિયાતો આપણી પૂરી થશે. એટલે અ આ ખૂબ જરૂરી છે.
હા પણ ગરમી પડી ત્યારે પણ ત્યારે પણ કેટલી ગરમી હતી ફોર્ટી ફાઈ અપ જતું હતું. અને ગરમી વખતે તો જાણે રેવાતું નહોતું એટલો તાપ પડતો હતો. બપોર વચ્ચે તો આપડે નીકળી નહોતા શકતા સ્કીિન બળી જાય એટલો તાપ લાગતો હતો.
હા અને હ એસી વગેર આ વર્ષે ચાલતું જ નહોતું જે લોકોને નહતા એ લોકો એ એસી વરતે વસાવી લીધા કારણ કે એટલી ગરમી હતી એટલા માટે તો ઉનાળા ની ઋતુ પછી જયારે ચોમાસ શું આવે એટલે અત્યારે આ ભલે નદીઓ ફૂલ થઈ ગઈ છે ડેમમાં પાણી આવી ગયા છે અ ખેતી માટે સારું છે પણ અ હવે કેવું થોડુંક એ પણ થશે કે જ્યાં હોય ત્યાં ખાબોચિયા અને પાણી ને બધું ભરાઈ જશે તો માખી મચ્છર નો ઉપદ્રવ થાય તો પછી આપણને થોડુંક ચેતીને રેવું પડશેને જો નવું પાણી આવે એટલે આપણને થોડુંક બીમારી નોય ભય રીએ છે કે કોલેરા કે પછી આપણને ટાઈફોઈડ છે કે પછી આપણને પેટ ના કઈ થોડી ઘણી બીમારીઓ થઈ શકે છે તો આપણે સાવચેત પણ રહેવું પડશે આ ચોમાસામાં થોડુંક
હમ સાચી વાત છે કે અત્યારે અત્યારે એવું છે ને કે અત્યારે જો બહુ બધો વરસાદ પડે છે ત્યાં સુધી વાંધો નથી પણ પછી પછી જયારે વરસાદ બંધ થશે ને ત્યારે માખી મચ્છર ને બધું બહુ વધી જશે અને ત્યારે પછી માખી મચ્છર લાઈક કોલેરા છે કે મેલરિયા છે કે ટાઈફોઈડ છે. એ એવા બધા એવી બધી બીમારીઓ બહુ જ થાય છે. કે એના માટે આપણે સતર્ક રહેવું જોઈએ અને અ ક્યાંય પણ ખાડાઓ કે કઈ ભરાયેલા હોય તો એને દૂર કરવા જોઈએ
હા એજ એટલે આ જે આપણે વાતાવરણ છે એની પછી અમેય આપણને અસર થાય જો અત્યારે એકદમ ગરમી હતું પછી હવે એકદમ ઠંડક થઈ ગઈ તો આપણને એ રીતે જ શરદી થવાની શક્યતા રે છે તાવ આવવાની શક્યતા રે છે અને આપડે વરસાદમાં પલળીએ તો આપણને એકદમ એ આપણા શરીરને તરત તરત જ અસર કરે છે ને આપણે બીમાર પડી જઈએ છીએ. અને ક્યાંય પણ જવું
હમ્મ
હા.
બોલો
હમ્મ, હમ્મ, હમ્મ, બોલ બોલ. હા એટલે ક્યાય પણ આપડણે જાવું હોય તો આપડણે કેવ રેઈનકોટ, છત્રી લઈને જાવું પડે પણ હાલો આપણેે ઉપરથી ના પલળીએ પણ આપણા પગ તો પલળે જ એટલે આપણને ત્યાંથી જે ઠંડક લાગી જાય તો આપડે બીમાર પડી જઈ એમ
હમ્મ અને આપણા શરીર માટે સૂર્યપ્રકાશ પણ જરૂરી છે જે આપણને અત્યારે મળતો જ નથી. સૂર્યપ્રકાશ આપણને આપણા શરીર માટે એનર્જી પ્રદાન કરે છે તો એ તો આપણને હમણાં મળતું જ નથી એટલે એમ પી આપણને કેવું અત્યારે ચોમાસામાં તો આમ લો એનર્જી લાગે છે અને સુઈ રહેેવાનું મન થાય છે ઠંડક ઠંડક હોય એટલે તો એમ પણ આપણને થોડું પ્રોબ્લેમ થાય છે કે સૂર્યપ્રકાશ નથી મળતો તો આપણને એનર્જી પણ નથી મળતી એમ
હા, સાચી વાત છે. આ ચોમાસાની ઋતુમાં ઈ તો એક છે જ કે આપણે અહિયાં અ ભલે વરસાદ ન આવતો હોય તો એ આપણને જલ્દીથી સૂર્ય પ્રકાશ મળતો જ નથી એટલે આપણને ઘણા બધા એમ રોગો થવાની શક્યતા રહે છે. અ અને અ પછી જયારે વાદળ એ જે વાદળીયો તડકો નીકળે ને એનાથી આપણને માથું દુ ખે એવું બધું થાશે આટલ હા અને એટલે આ ચોમાસાની ઋતુ આમ જોઈએ ને તો એક રીતે આમ આપણને ગમે છે પણ આવી રી તે થોડીક રોગિષ્ઠ ઋતુ પણ કેહેવાય છે આમ થોડીક એટલે,
હા, મને તો એકચુલી શિયાળો જ ગમે છે ઠંડીનો ઈલાજ છે કે આપડણે સ્વેટર પહેરી લઈએ કે ઓડીને સુઈ જાય કે એ બધું અને ત્યારે આપણને તડકો ભી કેટલો સારો લાગે છે કે તડકામાં ઊભા રહીએ તો કેવું સારું લાગે છે સારું ફીલ થાય છે આપણે દિવસ ના બે ક્યાં જવું હોય તો આપણે જઈ શકીએ છીએ.
હા. એટલે ચોમાસામાં હા સાચી વાત છે. અને ચોમાસામાં આપણને એલા શિયાળામાં આપણને કેવું છે બધી વસ્તુ જમવાની આ ને તે ખૂબ મજા આવે છે આપણને અ અત્યારે કારણ કે એઠ સૂકું વાતાવરણ હોય ને એટલે આપણને ખુબ જ મજા આવે છે.
હા ફરવા જવાની કે કશે આપડે આખો દિવસ આપડણે કઈ કામ હોય તો આપડણે એ પણ કરી શકીએ છીએ ગરમી નથી લાગતી. અને ગરમીમાં તો છે ને આપણે કઈ કામ પણ નથી કરી શકતા પરસેવાને લીધે આપણને આપડી એનર્જી લો થઈ જાય છે ને એના લીધે બાકી શિયાળામાં આપણેે આખો દિવસ કામ કરીએ ને તો પણ આપણને થાક નથી લાગતો કેમ કે આપણને પરસેવો નથી થતો એમ.
હા એટલે ત્યારે આ જો આપણે જાત-જાતની મે આપણેે વસાણા બનાવીયએ છીએ કે અડદિયા પાક છે કે મેથી પાક છે કે અ પછી આપડે ડ્રાય ફ્રૂટ્સના લાડુ છે એવું બધું કારણ કે ત્યારે આમ આપડે એવું કેહેવાય છે ને કે જે શિયાળામાં આ બધું આપણેે જે ખાઈએ ને તે આખા વર્ષ દરમિયાન આપણને શક્તિ આપે તો અને જો શિયાળામાં એ બધું પચીય જાય કારણ કે સૂકું વાતાવરણ હોય છે, એટલે
હા સાચી વાત છે, શિયાળો મારી બે મારી ફેવરેટ ઋતુ તો શિયાળો જ છે, મને તો શિયાળો જ બહુ ગમે. કેમકે મારાથી ગરમી સહન નથી થતી ગરમીમાં. એકદમ લો ફીલ થાય છે, ને પરસો થાય છેને એસી માં, રહેવાનું મન થાય તો પણ. એસી માં આપણે આખો દિવસ ચોવીસ કલાક તો રહી નથી શકતા. કઈ પણ કામ માટે આપણેે બહાર જવું પડે છે, કે કઈ પણ એમ. તો મને તો મને તો શિયાળો જ બહુ ગમે છે.
હા અને શિયાળાની ઋતુ સ્ફૂર્તિદાયક ગણાય ને એટલે આપણને. ત્યારે જ આપણને ગમે. હા અને ઉનાળામાં તો કેવું કે આપડ થોડુંક કામ કરીએ ત્યાં આપણા શરીર માંથી જે પરસેવા રૂપે પાણી બહાર ની એટલે આપણી શક્તિ એકદમ ઓછી થઈ જાય છે, પણ ઉનાળામાં આપણને. કેવું કે બધું અ કે લાંબો દિવસ હોય એટલે બાર ફરવાનું દરિયા કિનારે ફરવા જવાનું. કે હિલ સ્ટેશન ઉપર જવાનું એવું સારું લાગે છે, એમાં. મજા આવે છે, આપણને અને ઠંડા પીણા આપણે પી શકીએ ને અ એવો ગોલ આઈસ્ક્રીમ ખાઈ શકે એવું બધું જો હોય. તો અહી ઉનાળામાં આપણને બહુ ગમે છે.
હમ.
હ હા એટલે. આમ જોઈ તો આપણા હા આપણા દેશમાં આપણને ત્રણેય ઋતુ ના અનુભવ થાય છે. એ એક આપડે સારું છે. કે શિયાળો આવે છે, ઉનાળો આવે છે, ચોમાસું આવે છે. અને આપણે એને અલગ અલગ રીતે માણીએ. આપણે આપણા દેશની અંદર આ વસ્તુ એક બહુ સારી વાત છે.
હમ.
તો. આજે આપણે આ ઋતુઓને હવામાન વિશે વાત કરી તો ખુબ મજા આવી હવે. પાછા મળીએ બીજા ટોપિક સાથે.
ઓકે બાય જય શ્રી કૃષ્ણ.
હમ.